હલો મજામાં તું કેમ છે.
મે પણ મજા આ હુ કરતી છે.
કાંઈ નહી કરતી છું, તું હુ કર્યા કરે.
હું જતી જમવા માટે જતી હતી.
હા. અભિની જમી કે
નહી, હમણાં નઈ જમે છે, તુ જમે લીધી
નહી હુ, પણ નથી જમ્યો
હ, શું ચાલી રહ્યું છે, બધુ સારું છે.
હા
બધું સારું છે, ઘરમા
હા, બધું સારુ છે. હા હુ હેલો, હા વરસાદ આવે છે. કાલ થી તો બહુ વરસાદ થાય છે, ને
આજે ઓછું થયું છે, કાલે વધારે થયેલું હતું.
કાલે તો બહુ થાય.
બ સા વરસાદ કાલે પડ્યું હતું આજે તો થોડું થોડું પડે છે.
હા રૂકે છે, પછી પડે છે.
પણ ભણવા ગયેલી.
હા ગયલી હતી મેને
તો કેવું ગયું આજ નુ દિવસ.
સા સાચું ગયું સારું ગયું.
મજા આવી આજે વરસાદમાં ભણવાનું
હા મજા આવી ને બોલની
હું બોલું તો કંઈ બોલતી જ નથી તમે હું બોલું.
તું તો બોલ.
હેલો.
હા, હા, બોલ અવાજ આવતું છે.
ખોટું છે.
પણ તારા પપ્પા આવી ગયા કામ પરથી
આવી ગયા જમ જમે છે, મારા પપ્પા
જમતું છે મમ્મી શું કરે છે તારી?
મારી મમ્મી પણ જમતી જ છે.
તું શું કરે છે મારાથી વાત કેમ કરે જઈને તો તુ પણ જમ.
હા તો જમુને બહુ વરસાદ થાય છે ને
બહુ વધારે થાય થવા લાગ્યું હમણાં.
હા, જોર જોર
પણ પાકતાને ખબર છે કું કે મારા બડ પા પાણી નથી આવતું છે.
હ મારા પણ બિલ્ડિંગમાં હજુ, પાણી નહી. આવે છે.
શું થયું ખબર નથી, દરેક જગ્યા પાણી આવવા લાગ્યું પણ ઐયા તો આવતું જ નથી બહુ, દિકકત થઈ.
આ મારો બિલ્ડિંગમા ભી નહી, આવે હજુ પાણી ભારી, ભરીને રાખવા પડે.
અમે પણ એવુજ, કરીએ બાલટી ડબ્બા, બધા જગ્યાએ પાણી ભરીને રાખીએ છીએ પણ, એ પછી તેનો ઉપયોગ કરીએ
હા, અમે અમને પણ
એટલું વરસાદ પડ્યો છે, પણ પાણી નું બહુ દિકકત છે.
આ મારા બિલ્ડિંગ તો શાયદ મોટરે ખરાબ છે, આટલે પાણી નહી આવે.
અમે લોકો તો ચેક કરવાના કરવાના છીએ કે પાણી કેમ નથી આવતું
તો હું થયું
ખબર નથી હમણાં તો ચેક નથી થયું છે કરવાનું છે હમણાં હજુ થયું નથી
મારો પણ અભી મોટર ની ચેક થઈ છે. મિસ્ત્રી ના બુલાવા
તારું એક્ઝામ આવવાનું છે ને હમણાં તો
હા, એક એક વર્ષ પછી
એક્ઝામ, ની તૈયારી ચાલુ થઇ ગઈ?
ની, ની અજુ ની.
તું તો ગામ ગયેલી હતી, ને ત્યાં મજા આવ આવી હું?
બહુ મજા આવે મને તો હજુ વાર જાય, હું?
ગમે છે.
બોગમે, બોગમે.
મને તો નથી ગમતું ગામ
તું બેહેલી ની હતી, ને
તું શું, શું કર્યુ ત્યા?
અમે ખેતમાં જાય, અને આમ તોડીને ખાય
એટલું જ, બીજું કઈ નઈ?
પછી ખેલે કૂદે બસ ખાય પીલે સુઈ જાય
ત્યા તો લાાઈટ, નો કેટલો પ્રોબ્લેમ હોય જ
બોહ, મારી યા તો છે. વરષ
બહુ પરેશાની થાય
બો. પછી, બહુ મજા આવે ગામમાં તો
મને તો કઈ મજા વજા નહી, આવે ગામમા
તુ ગેલી ન હતી, ને એટલે
બે ગઈ છુ, પણ તો પણ મને હ મજા આવે છે.
મને તો બહુ મજા આવે
ગામમા, મને સૌથી વધારે લાાઈટનુ પ્રોબ્લમ ની ગણુ
મારા યાં તો રહે લાઈટ
ગામ હજુ ગામમાં બધી સુવિધાઓ સારી, રીતે થયેલી નથી ને એટલે મને ગામ ની
તો ગાવ શહેર, બન જશે તો થોડી મજા આવે ગાંમા
ઈ તો તો મજા, આવે ગામ જવામા હા, બધી સારી -સારી સુવિધાઓ થઈ જાય.
મારા નાના ભાઈ પણ ગયેલો ગાઉ હું પપ્પાની સાથે ગયેલી, હતી.
હા, ખબર છે, મને
ત્યાં શદીમા, બહુ મજા આવ્યો
કોના શાદીમા ગયેલા
મેં આપને બડે પાપા પપ્પાની શાદી બડે પપ્પાના લડક છોરા ન શાદી માં ગયેલી હતી. તને એક મારી ફ્રેન્ડ છે, એનો સાદી હતો તો ત્યાં બી ત્યાં પણ ગયેલી હતી
કઈ ફ્રેન્ડ તારી
આ મારી ઉપર રહે છે. એની એની શાદી હતી ને
એનું લગ્ન હ એટલી જલ્દી થઈ, ગયેલુ
બહુ, જલ્દી થઇ લું, હજુ તો એકઈસ વરષની થયેલી આટ
તો એવુ, કેમ કર્યું એના પપ્પા લોકો
ની ખબર
બઉ, જલ્દી થઇ ગયુ
બહું જલ્દી હજુ બહુ છોટી છે, તે
એટલી નાની ઉંમરમા સાદીી થઈ, તેની પરેશાની તો બહુ થશે
બહ થશે અમારા ગામંમા તો એક-એક છોરીને અ સોળ, વર્ષ મે શાદી થઈ ગયુ
સોળ વર્ષમાં જ લગ્ન થઈ ગયેલુ
હા
એવુ, કેમ
ખબર નઈ
એવા લોકો જ ના કારણે, આજે છોરીઓ આગળ નહી વધી શકે
હા સાચુ
એ એટલે તો મને ગામ નહ ગમે ગામમાં જ આવું બધું થાય છે. આ અને દરેક જગ્યાએ નથી. થતું આવુ
ની શેરમાં શેર શેરમાં તો થાય છે.
પણ એટલ બધુ નહી, થાય જેટલું ગામમાં થાય છે.
હા એટલું નહી, થાય પણ થાય છે.
લોકો પોતાના વિચારો હજુ સુધી બદલ્યા નથી છે.
હમ, મે ઓ ના તોર ગાઉ લોકો સાબ પેલા જ જેવા છે.
પુરાનું વિચાર પુરાની સોચ લઈને ચાલ્યા કરે છે, હમણા આવું નહી કરવું જોઈએ છોકરીને, પણ ભણવું દેવું જોઈએ આગળ વધવું દેવું જોઈએ યે
હા, મારા આમાં તો નહી પડે દે
કોઈ કો કોઈ કોઈ ગામડામાં થાય છે, બધી જગ્યા નહી થતી
હાસ અઅ મારી ગામમા તો ની થાય લેકિન કઈ, કઈ જગા થાય છે.
હાંગ, મેં કહ્યું ને થોડી થોડી જગ્યાએ થાય છે. કઈ બધી જગ્યાએ નથી થતુ
મારા ઘરમા, તો ની થાય મારા ઘરમા લડકિયોને પઢે દેય
મારા ઘરમાં પણ એવું નથી, થતું બધા છોકરીઓને ભણાવે છેને, આગળ વધ વા દે છે, સારુ-સારુ એનું શીખડાવે છે, પછી જ લગ્ન ક
હા, મારા ઘરમા બી
મારા મારી નીચે રહે છે. એ લોકો, તો કોલેજ વલેજ બ બધું જ ભણાવેલુ, છોકરીઓને પોતા પોતાના છોકરીઓને
હમ, આ સા સારું જ છે. કોલેજ પઢી, તુ પણ પઢી લે તાર તો બાર પૂરુ થઈ ગયુ, ને
હા, મારું બાર તો પૂરું થઈ ગયુ છે, પણ થોડું પૈસા નું દિક્કત છે, એટલે એક વર્ષનુ ગેપ, કરી પછી જોવા
અચ્છી તારું જોપ કરશે કે
જોબ મળે તો નઈ કરુ, જોબ તો મળતું જ નથી.
હુ ઢૂંઢવા ગયેલી હતી ઢૂઢવા ગયેલી હતી
હા, મેં બઉ શોધ્યું પણ નહી મળ્યુ
કેને કેલી હતી, કે મારા માટે જો ભૂલી દે
મારી એક ફ્રેન્ડ છે, તેને મેં બોલ્યું હતુ પણ એ કઈ બોયલી નથી ને આવીમા, અમારા ઘરે પણ નઈ આવી
કેને, કેવ
એક ફ્રેન્ડ હતી મારી તેને મેં બોલ્યું હતુ કે મારા માટે જ કોઈ જોબ શોધ
તે કર છી, તે કરતી છે, કે
તે કરતી છેને, જોબ
હા
એને તો બહુ સારુ, જોબ મળી ગયુ છે. કોટ, અં કોટક બેંકમા
સારુ, બહ પગાર કેટલો છે.
એનો પગાર વધારે નથી છે, પણ છે, સ સારું પગાર છે.
અ બાર એક બીસ એકકીસ હજાર, તો હો ગઈ
ના એટલું ની છે. થોડું ઓછું છે, એનાથી મને ખબર નથી. સારી રીતે પણ એનાથી થોડુ, ઓછુ જ જશે
સારુ
મને તો કઈ જોબ જ નહી, મળે છે, હુ કરુ મેં ઘર બેસીને તો થાકી ગયેલું છુ
હજુ, તો ભરસે જ ને પગાર એના
હા, એ તો વધશે જ જેટલી એટલી જેટલી જૂની થઈ જશે એ એટલું એનું પગાર
હા, હા. અહ સારુ, જોબ મીલી ગયો તેને.
ચાલ હવે, તો મેં જમવા માટે જાઉં છું. તું પણ જમી
હા, ઠીક ચાલ બાય
બાય